જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં જય સ્વામી નારાયણ.
હ સ્વામ બસ મજામાંનું તમે કેમ છો
હા હું પણ એકદમ મજામાં કેવી છે તમારી હવે તબિયત સારી છે
હ તબિયત સારી છે તમારી તબિયત કેમ છે
હા મારી તબિયત પણ સારી છે હું એવું કેહતી હતી કે એક નંબર પર આપણે કેટલા મિનિટ સુધી વાત કરી શકીએ?
એ તો શું છે જ્યાં સુધી પેલું મેસેજ નય આવતું ને ત્યાં
પણ મને નહી ખબર પડે એવું મેસેજ આવશે
એ તમે કોલ કરશો ને એટલે કોલ અ પર્સન પર ક્લિક જ નય થાય એવું ત્યાં દબાશે જ નહીં કે હવે તમે ફોન કરી જ નહી શકો આ નંબર પર એવું થશે જ અને પેલી છે ને નોટિફિકેશન પોપ અપ થશે.
સંદેશો આવશે.
સંદેસો આવશે કે યુ કેન નોટ કોલ ઓન ધીસ નંબર એવી રી
તમે આ નંબર પર હવે ફોન નથી કર
એ ઇંગ્લિશમાં જ આવશે લખેલું લગભગ
હા હા હા.
એ તમે કોલ પર છો ને પહેલી વખત જે લેંગ્વેજ
ફોન પર
હા ફોન પર જે પહેલી વખત તમે જે લેંગ્વેજ સિલેક્ટ કરી હશે ને
હા અને તમારો માસી નો છોકરો કેટલી વરસ નો થયો?
એ હવે બે વરષ નો થયો.
એ જાય છે નિશાળ હવે?
ના અત્યારે કેવી રીતના નિશાળ જશે એ તો હમણાં ઘરે જ છે.
તો પસી માસી નોકરીએ જાય તો એ પાછું એકલું.
હા એમના સાસુ માં છે ને એ સંભાળે છે
પણ જેવું માં ધ્યાન રાખી શકે એવું સાસુ ધ્યાન ના રાખી શકે એવું મને લાગે છે.
પણ એમને હવે સરકારી નોકરી ને એટલે હવે
ધ્યાન રાખવું પડે ને એમને કેમ કે ઓલરેડી એમને લગભગ એકાદ બે મતલબ રજાઓ તો લીધેલી હતી વચ્ચે એકાદ બે મહિના ની તો
હમમ હમમ
હા એટલે વધારે આપણને બી ખ્યાલ નથી.
હમમ.
હા કેવી રીતના છે તો પછી કેવી જોઈએ શું છે?
હમમ
અને છોકરી ક્યાં ધોરણ માં આવી?
છોકરી હવે મારા ભાઈ થી એક વરસ નાની છે એટલે પાંચમા માં આયી.
તમારા બેેથી એક વરસ નાની છે?
હા હા એક વરષ નાની છે ને.
કુશ ભી હતા
હા ખુશભાઈ કરતા એક વરષ નાની છે, એટલે આઠ દસ મહિનાનો ફરક છે એટલે આની ક્લાસ તો એક વરસ નીચે જ આવશે ને એવું
હમ હા હા
એવું છે
બરાબર
હો એમનો બી હવે જનમ એનો હવે જન્મ દિવસ આવશે આવતા મહિને.
હમમ હમમ હમમ.
હા ભાઈ બેહેન બનેવું આવશે એક નો આવતા મહિને ને એક નો એના બીજા મહિને
હમ હમ હમ.
હો
તો પછી તમે બધા મારા છોકરાના જન્મદિવસમાં પણ આવજો
હ આમે બાવશું
હમ હમ કશું લાવતા પણ
તો હવે જોઈએ કે રીતના ઘરમાં બધા કે છે દાદીમાંને બધા જે રીતના કેશે એ રીતના કરીશું
હમ હ બરાબર
હા
તો પણ એ તો કુશ મોટો તારો ભાઈ છે એ મોટો લાગે છે ર તારી માસીની ચોખ તઈ કતા
હા તો એ મોટો જ છે ને મારો ભાઈ મોટો છે એ નાની છે હજુ એનાથી એક વર્ષ
પણ એક વરષ નાની છે પણ સરખા લાગવા જોઈએ ને ભય ચાલે થબું
હા સરખ તો લાગવા જોઈએ
લંબાઈ તારા ભાઈની થોડી વધારે છે ને એનીક.
હા બરોબર એટલે જ.
અ સર.
હમ. બીજું તમારા ભાઈ ના લગ્ન મેરેજ તો બ લગન તો બહુ સરસ કર્યા હતા અમે ફોટો. તને એ બધું જોયું.
હા બ.
હ.
હા. અને એ ભાગ્યસિંહ બાાભીની છોકરી કઈ હતીુંમારી પહેલાંમાંરે ને.
હા એ પેલા નશે એનો ભાઈ હવેથી થ મારું.
છઠ વાઈ ગ.
હા એ છોઠા માલ.
બદાર.
હમ મારો ભાઈ સાતમામાં આવ્યો અને છઠ્ઠામાં આવ્યો.
હા હા હા ઠીક એ. એ કયા શિક્ષક પાસે જાય છે દારૂભાઈ.
એ અત્યારે પીના મેડમ પાસે જાય છે.
બરાબર એ કઈ રે છે તમારી સોસાયટી માં.
હા એ અમારી સોસાયટીમાં ઘરની બાજુમાં જ રહે છે.
એવું છે મોટી કાકી નહી ઘર સાઈડ.
શું.
મોટા ખાકીને ઘસાઈ દે છે.
ના મોટા ઘર મોટા બાકી ના ઘરની આગળવાડી લાઈનમાં.
એટલે પેલી તારી બેનની મેમ્પરી છે એ લાઈઇનમાં.
હા હા એની જ લાઈનમાં સીધું સીધું. આપડે પેલા અમે લોકો નતા જતા ટ્યુશન.
હા બરાબર હા હા.
એમની ઘરની એે એમના ઘર ના બે ઘર છોડીને એમનું ઘર છે. ત્યાં ઉપરે ભણાવે છે એવું છે.
હા હા.
તમને લાગે છે બઉુ ખાંસી જુકામ શરદી બઉુ છે ને.
હા હા એ મે કીધું ને તબિયત ખરાબ થઇ ગઈ છે.
તમે દવા લઈ આવઓ તો પછી ફરીએ.
હા હા એવું કઈ દ ના ભાઈ એમાંશું છે. જેટલી દવાઓ આપી છેને એ પેલા પૂરી કરવી પડે આપને. અને ઉપર થી પેલું મશીન ચાલુ છે ને ઠંડી હવાનું.
અચ્છા અચ્છા હા હા હા.
હ પેલો પાછો પંખો ચાલુ કર્યો તો એનો અવાજ આવે ને.
હા. અરે હવે અત્યારે ફ્રીજ બગડી ગયું તું કાલે પછી એ બનાવડાવું.
કેયા જૂના ઘરનું કે નવા ઘરનું.
જુના ઘરનું.
મ હમ્મ હમ્મ હમ તો શું ગેસ ખાલી થઈ ગયો હતો ફ્રીજમાં.
એ હવે મને તો ખ્યાલ નથી એટલું બધું પણ હા એવું હતું કાલે બનાવવા માટે એવું છે.
કેટલા પૈસા લીધા પછી?
એ બી મને ખ્યાલ નથી એ દુકાન પરથી લઇ જાય છે.
હમ્મ હમ્મ.
હ.
પણ તમારે ફ્રીજ બહુ વાર સુધી ખુલ્લું રાખીને ઊભું રેવાનું અને બંધ રાખો તો બી ધીરે બંધ કરવાનું.
એ પણ અમારે હવે છોકરાઓ છે ને એટલે બધા ઊભા રે એટલે બગડે તો ખરી જેવું.
તો મારોસ નહીં છોકરો નાનો એ તો આખો દિવસ ફ્રીજને હાથ જ ના લગા રે.
એવું!
હા.
હવ.
ફ્રીિજ ખોલે ના એને હાથ ભી ના લગાારેે. પણ તમારે ખાસા વસ ભી થયા ને. હા પણ તમારે ખાસા વરસ થયા ને.
હાને તો કેટલા દસેક વર્ષ જેવું થય લગભગ.
હમ્મ તો પછી હવે તો થાય ને નહી.
હા હવે તો બગડે જ એવું.
પહેલી વખત થયું ને બગડ્યું.
ના બીજી વખત થઈ.
હા પણ હમે દસ વર્ષ તો થઈ ગયા તો હવે તો બગડ ને નહીં.
હઉ બરાબર એજ ને.
મારી માામી સાસુને ત ફ્રીજ લયા ને ન એમને બે વરસ થયા અને બળગડી ગયું.
હરે વા. પછી કયું ફ્રી જતું કયું ફ્રી જતું એમને.
જે એવું જ હતું.
અચ્છા અમારે જ એવું બરાબર.
એમના ઘરમાં નાના છોકરાઓ કેટલા છે એક મોટી ઉમર ના બે અને બીજી બહુ ના બે.
હા.
એક તો ઇઝી હોવ ના પાંચ નાના છોકરા છે એ લોકોના.
અચ્છા અચ્છ.
અને એમના ઘરના નાના છોકરાઓ છે ને એ કોઈનાથી ડરતા નથી.
અચ્છા બરાબર હા હવે કોઈની બીક ના હોય એટલે એવું જ થાય.
હમ્મ. એના મોટા પપ્પા ને બીક છે ભ મોટા પપ્પા દખો દિવસ દુકારે હોય.
હા બરાબર બરાબર.
હા.
હવ.
એટલે પછી પાંચ છોકરાઓ છે નાના એમના ઘરમાં. તો બે વરસમાં ફરી જ બગારી દીધું.
અચ્છા એવું, તમારે તો પેલું છે ન ડબલ ડોર વાળું ફ્રીજ.
કબાટ વાળું.
હા એજ કઉ છું. બે દરવાજા છે એજ ને?
હ મે તો એ બી નાનું પડે છે ફ્રીજ.
કેમ, શું થયું?
તમે આવજો મારા ઘરે એક દિવસ થોડે દેખાઈશ. આખું છલો છલ ભરેલું પ્લીઝ એક બીજઈ ખોરામાં જગ્યા ના બાકી હોય.
એવું ક છું.
હા.
અને આમ નાનું પડે છે રેફ્રિજરેટર.
અચ્છા અચ્છા એવ.
હમ્મ.
હા અમારે હવે બાજુના ઘરમાં કામ ચાલે છે ને એટલે માટી બઉ ઉડે છે અહી.
કોના ખાતે કામ ચાલુ છે?
શાંતિ કરવાના ઘરે કઈક તો કામ ચાલે છે એટલે બઉ માટી ઉડે છે આ બાજુ.
સાનું કામ ચાલુ છે?
એ તું મને બી ખ્યાલ નથી પણ કાલે બધું મુકલા પથ્થર ને બધું.
એવું એમ? ઉ હમ્મ, હમ્મ, હ, તારે માસાને તો સરકારી નોકરી નથી ને?
એમને અગળે બી એલ ઓ માં લાવ્યું છે.
બી એલ ઓ માં લાગી ગયું છે એમ, એટલે સરકારી? એ નઈ.
પેલું શું કેવાય વસ્તી ગણતરી ને એ બધું કામ નથી હોતું.
હા, હા, હા.
એ કામ છે અમને.
એમ નઈ ભાઈ સરકારી કે ખાનગી એમ.
એ તો મને એ બી ખ્યાલ નથી માસીને તો સરકારી નોકરી છે.
અને એ પેલા શિક્ષક હતા એ નોકરી છોડી દીધી એમને?
હા એમણે, કોણે?
તમારા માસાજી.
એ મને ખ્યાલ નથી હે એમનું કેમકે મારી વાત એમની હમણાં છ મહિના પેલા લગ્ન હતું ને મારા મામાનું ત્યારે થઈ હતી. એનાથી વધારે કઈ વાત થઈ નથી મારી બી.
હવે તમારા નાના નિવૃત થઈ ગયાને?
શું?
નાના નિવૃત થઈ તો.
હલો.
હાલો તમારા નાના નિવૃત્ત થઈ ગયા ને.
ના
હા.
હલો.
હાલો, હા.